હલો. હલો. હા કેમ છો? હું હેતલ બોલું. બસ મજામાં. હા, હા. કેમ છો હેતલ? મજા માં? હા મજામાં. તમે કેમ છો?
બસ-બસ જો મજામાં.
હમ્મ. હું આજે પાણી પીવાનું મહત્ત્વ વિશે વાત કરીશ.
અરે વાહ! એ તો બહુ જ જરૂરી વસ્તુ છે.
હા. કેમ કે, પાણી આપણા જીવનનું આધાર છે. પાણી નથી તો આપણે બી નથી. પાણી જ છે. હમ્મ. પાણી વગર પૃથ્વી પર જીવન જીવી જ ના શકીએ આપણે પાણી વગર.
સાચી વાત છે. પાણી વગર જીવન શક્ય જ નથી.
હમ્મ. માણસ, પ્રાણી, પક્ષી, પાણી તો આપણા શરીર નો એક મોટો ભાગ છે. હા. જેમ કે માણસ પ્રાણી, પક્ષી અને છોડ દરેક જીવ માટે ખૂબ જરૂરી છે. બધી જગ્યાએ પાણીન પાણીનો વધારે સાઈઠ થી સિત્તેર ટકા ભાગ પાણી બનેલું છે આપણું શરીર.
સાચી વાત છે. અને આપણે શરીર ને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું બહુ જ મહત્વનું છે.
હા. જેટલું આપણે પાણી પીશું, એટલું આપણે તંદુરસ્ત, સારા રહેશું.
સાચી વાત છે.
અને પાણી પીવાથી શરીર નું તાપમાન પણ જળવાઈ રહે છે, હા. અને પાચન ક્રિયા સારી રહે છે, સારી રહે છે. અને શરીર અને શરીરમાં થી કેવું કે, ઝેરી તત્વો બહાર નીકળીને આપણને શરીરને અહ સારું બનાવે છે. હા, એ વાત સાચી છે તમારી.
અને પૂરતું પાણી પીવાથી ત્વચા પણ આપણી તાજગી ભરી રેય છે.
હા. આપને ચક્કર ના આવે, માથ થાનો દુખાવો ન થાય. ઘણી બધી સમસ્યા ટળી જાય છે. પાણી પૂરતું પીવીએ તો.
હા સાચી વાત છે, કે રેવ
પાણી પીવાથી હાઈડ્રેટેડ રહીએ આપણે. પાણી શરીરમાં જેરી તત્વો ને બહાર કાઢવામાં મદદ કરે છે. જેમ કે, તમે કીધું. પાચન ક્રિયામાં સારી, હા સારું, કબજીયાત ન થાય આપને.
સાચી વાત છે. એટલે પાણી તો આપણા શરીર માટે એક બહુ મોટો ભાગ ભજવે છે. તો એના માટે આપણે નિયમિત તંતરે પાણી પીવાની આદત રાખવી જ જોઈએ.
અને અત્યારે તો હવે ચોમાસા જેવું, થોડું વાતાવરણ થઈ ગયું છે. નકર ઉનાળામાં, તો ઉનાળુ ની ઋતુમાં તો આપડે પાણી તો, બોવ જ પીવું જોઈએ. ગરમી ના કેમ કે ગરમી ના કારણે આપણે, પસીનો વળે તો વધારે પાણી નીકળી જાય, એ પાણી આપડે, શરીરમાં પાણીનું ઉપડ પણ થાય, તો પૂરતું પાણી આપણે પીવું જરૂરી છે.
સાચી વાત છે. પાણી માત્ર મનુષ્ય માટે જ નહી, પ્રકૃતિની, એ અમૂલ્ય ભેટ છે. માત્ર પૃથ્વી પરના તમામ જીવી જીવસૃષ્ટિ માટે એ,
એ પાણી બઉ અનિવાર્ય છે. હા એ વાત બી તમારી સાચી છે. અને, ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ, પરબો બાંધેલા હોય છે. ઘણી જગ્યાએ આપડે જોતા હોય કે સારું પાણી ભી હોય છે. પીવા માટે, એવું નથી કે આપણેે ઘણી જગ્યા હા લો કો લોકોને ખબર છે કે, પાણી બવ મહત્ત્વ છે. આપણા જીવન માટે આપણે દરરોજ, સ્વચ્છ અને શુદ્ધ પાણી પીવું જોઈએ. એટલે એ બધા પરબો ભી રાખે છે, બાંધે છે બધેય. ઘણી જગ્યાઓ, ઉનાળા માં તો છાસ ને, એવું બધું ભી રાખે છે બધા,
સાચી વાત છે.
આપણે દરોજ સ્વછ, અને ઉનાળામાં
ઉનાળાની ઋતુમાં શરીર માંથી કેવું છે, કે પરસેવો નીકળે છે તો, પાણી ની જરૂરિયાત પણ વધે છે. અને કસરત ભારે કામ અથવા તો કોઈ લાંબી મુસાફરી એવા આપડે, અમુક કામ કરીએ ત્યારે એ સમય, દરમિયાન આપણને પાણી પીવાની વધારે જરૂર પડે છે. તરસ લાગે ત્યાં સુધી આપ આપડે રાહ જોવી એ નિયમિત અંતરે ગણીએ તો પાણી પીવાની આદત રાખ
આદત રાખવી જોયે, હા એ વાત સાચી છે. તમારી અને, વધારે આમ જોવા જઈએ, હવે તો ચોમાસાની ઋત આઈ એટલે, મચ્છર ને એ બધું વધારે વધી જાય, એટલે ઉકાળીને પીવું પાણી ભી સારું છે. ઉકાળીને પીએ તો એ વધારે, ફિલ્ટર કરતા ભી વધારે સારું, એ ઉકાળેલું પાણી.
સાચી વાત છે.
પાણી ની બચત કરવી, હા બોલો,
પાણી પીતી વખતે કેટલીક બાબતો નુ આપડે ધ્યાન પણ રાખવું જોઈએ, હંમેશા સ્વચ્છ અને સુરક્ષિત, પાણી પીવું બહાર નુ અશુદ્ધ પાણી ટાળવું. એક સાથે ખુબ વધુ પાણી પીવાને બદલે આપડણે દિવસભરમાં થોડું થોડું પીવું અને, પ્લાસ્ટિક ની બોટલમાં લાંબા સમય,
સમય સુધી તડતા મા રાખેલુ પાણી પણ ના પીવું જોઈએ. હા એ વાત ભી તમારી સારી લાગી મને, સાચી છે તમારી કે, બોટલમાં રાખેલું પાણી, તડકામાં રાખેલું પાણી પણ એ આપને, શરીર માટે નુકસાન કરે છે એટલે, આપણે સારું સ્વચ્છ પાણી પીવું જોઈએ, ઉકાળેલું પાણી પીવું જોઈએ. આપણે દરરોજ, પ્લાસ્ટિકની બોટલમાં ભરેલું પાણી બોવ જ નુકસાનકારક છે. હા, એ વાત સાચી છે તમારી. પાણી આપણે પાણીની બચત પણ કરવી જરૂરી છે. પાણી આપણે જેટલું પીવીએ મને બીજું પાણી આપણે, ઘણી, ઘણી જગ્યા એ આપણેે જોઈએ તો પાણી હોતું ભી નથી ઘણા લોકો પાસે, પીવાનું બી પાણી નથી હોતું. દુનિયાના ઘણા એવા વિસ્તારો પાણીની અછત હોય છે ઘણી જગ્યાએ, એવું બને છે કે પાણીનો બગાડ કરતા હોય જેમ કે, ચોવીસ કલાક પાણી હોય તો એમાં કોઈ પાણીનું ઉપયોગ એટલો કરતા હોય એનથી વધારે તો ઢોળી નાખતા હોય. અને પછી આવનારી પેઢીને મુશ્કેલી પડે એમ, એટલે પાણીની સાચવણી પણ જરૂરી છે. સાચી વાત છે આવું તો વિશ્વના કેટલા વિસ્તારોમાં એવું છે કે લોકોને પીવાનું પાણી પણ મળતું નથી, હા. અને નળ ખુલ્લા રાખો એ વરસાદનું તો પાણી આપડે મળી જ રહેેતું હોય આવતો હોય સંગ્રહ કરવો જેમ કે, આ જળ એ જ જીવન છે એ કહેવત છે. હા એ તો છે જ, હ તો નદી, નદી હોય એ નદી, થોડાક ટાઈમ પૂરતી જ હોય, પછી એ પાણી નથી હોતું સુકાઈ જાય છે. પણ સમુદ્ર ખારો હોય. સાચી વાત છે, એટલે અમુક જગ્યા એવી હોય કે અમુક લોકોને, મોરું પાણી પણ પીવું પડતું હોય છે અમુક જગ્યાએ, એવું ખારાસવાળું પાણી પણ પીવું પડતું હોય છે. ઘણી જગ્યા એવું બી હોય છે.
હા એ તો છે.
અને આપને સ્વચ્છ સારું પાણી મળે છે.
હા. પાણી તો કેટલી જગ્યાએ ઉપયોગી આપડે ઘરમાં પણ કેટલી જગ્યાએ ઉપયોગી પાણીનો કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે.
આપડા આપડા શરીરમાં જ, સાઇઠથી સિત્તેર ટકા તો આપણા શરીરમાં જ પાણીનો ભાગ છે. બાકી તો હા, અંગને તો યોગ્ય રીતે બધી રીતે કામ કરવું હોય, એટલે પાણી તો જરૂર પડે જ પાણી જો આપડે શરીરમાં પાણી ન હોય તો આપને ચક્કર આવે, માથું દુખે એવી બધી સમસ્યાઓ થાય.
હા એટલે પાણી શરીર માટે પણ જરૂરી છે તો પાણી વગર શરીરમાં પણ નુકસાન છે એટલે પૂરતું પાણી પીવું જરૂરી છે કેહેવાય છે ને કે પાણી બેઠા બેઠા પીએ તો સારું રે પાણી ઉભા ઉભા પણ ન પીવાય ચાવી ચાવીને પાણી પીવા
પાણી પીવાનું ડોક્ટર કે છે. હા એ વાત તો તમારી સાચી છે.
મેથડ પણ એવી હોય છે.
અચ્છા. હા એ વાત ભી તમારી સાચી છે કે અમુક મેથડ એવી હોય કે આપડે પાણી આ રીતે પીએ તો વધારે સારું ફાયદાકારક છે. એ વાત બી સાચી છે ઘણી જગ્યાએ એવું થાય કે આપણેે ઉભા ઊભા પીતા હોય તો એની જગ્યાએ બેઠા બેઠા પાણી તો આપને ફાયદો થાય. હા સાચી વાત છે. અને અમુક વાર હોય તો આપડે અમુક જગ્યાએ ગયા હોય તો આપણે જેવું. પાણી મળે એવું આપણે પી લેતા હોય. પણ ઘરે આપણેે સ્વચ્છ પાણી પીવું જોઈએ. અને ટાઈમસર પાણી પીવું જોઈએ જેમ કે તમે કીધું કે બોટલનું પાણી ટાળવું જોઈએ થોડું બને ત્યાં સુધી હા બંને ત્યાં સુધી એ બોટલ નું પાણી ટાળવું જોઈએ પ્લાસ્ટિક ની બોટલ છે એ નુકસાનદાયક છે તો એનું પાણી થોડું ટાળવું જોઈએ.
એટલે એક વખત જમ્યા વગર ચાલશે પણ પાણી પીધા વગર નહી ચાલે.
ચાલે. હા એ વાત સાચી તમારી. કે આપણે જમ્યા વગર એક ટાઈમ ચાલી જાય પણ પાણી વગર તો ના ચાલે. અંત માં હું એમ કે એટલું જ કહીશ કે જીવન અમૂલ્ય ભેટ છે તો આપણે દરરોજ પૂરતું અને સ્વચ્છ પાણી પીવું જોઈએ તેમજ પાણી હા પાણી પણ બચાવવું જરૂરી છે. સ્વસ્થ જીવન માટે પાણી પીવું જેટલું જરૂરી છે એટલું આપણેે બચાવવું બી જરૂરી છે.
સાચી વાત છે.
અને આપણે પાણી બચાવસુ તો આપણેે આવનારી પેઢીને પાણી આપી શકશું.
એ તો છે જ એટલે જ કેહેવાય છે ને કે જળ એ જીવન છે બધા માટે જળ જરૂરી છે.
જરૂરી છે સાચી વાત છે અને આપણે માણસ માત્ર નહી પણ પશુ પક્ષી બધા વૃક્ષ કોઈ બી આપણેે જોઈએ. પાણીની જરૂર બધાને પડે છે.
હા.
પાણી બહુ જરૂરી છે શરીર માટે બધા માટે કા પૃથ્વી માટે બી પાણી જરૂરી છે. સરસ ત્યારે તમે પાણી વિશે બઉુ સરસ ટોપ આજે કીધું અને એના વિશે આપણને એટલી પ્રેરણા પણ મળી કે દરેક વ્યક્તિએ પાણી બચાવવું જોઈએ જ ધન્યવાદ મને જાણીને ખુશી થઈ કે તમને આ ટોપિક સારો લાગ્યો અને આનંદ આવ્યો તમને.
ઓકે થેન્ક યુ.
ધન્યવાદ બાય. બાયફરી મળીએ બીજા ટોપિક પર.